હેલો
હલો
કેમ છે
સારું છે તમારું કેમ છે
હા એ પણ છે મજામા તો ચાલો ને આજે હું એમા જ બેસી હતી ને મને એવું ખયા લ આવ્યું કે આપડા સ્કૂલ ના કેટલા બધા યાદો છે તો હું તમને આજે એ વિચાર્યું કે ચલો ની આપડે આજે સ્કૂલ ના વિશે વાત કે આપણે બાળપણમાં સ્કૂલોમાં કેટલા મજા કર્યા હતા અને શું કર્યા હતા આપણી સ્કૂલની લાઈફ કેવી મજામાં બીતી ગઈ ને હવે તો આપણાની બધા આપણા બંને ના લગ્ન થઈ ગયા છે તમે પોતાના શસ્તરે જતા રહ્યા અને હું પણ પોતાના શસ્રે આવી ગઈ તો તમે કેવો નને કે તમારા સ્કૂલની લાઈફ તમે કેટલું મજા આવ હતી તો
બોતા હ રોજે સવારે ઉઠીને બીજાના ઘરે જતા સ્કૂલ માટે પછી બધા જતા પછી
સાજેને બહમસ્તી કરતા ભણવા માટેતા અમા
હા એ તો છે જ ને પછી આપણે આપણા સ્કૂલ અ દસ વાગ નો ટાઈમ હતો આપડા સ્કૂલ જવા માટે દસ વાગે અમે સ્કૂલ જતા અને ફરી એવું સાફ સફાઈ અમે પોતે જ કરતા ક કેમ કે આપણા આપણા શાળા તો સરકારી હતી એમાં કઈ તો એવું સુવિધા આપણા બંને આપણા બધા સ્કૂલને મળીને સાફ કરતા સાફ સફાઈ બગીચા સાફ કરતા ક્લાસરૂૂમ સાફ કરતા બધા જ બેન્ચ એ જેમ તેમ એમ કરીને બધા જ બેન્ચ ખીસકાતા અને સાફ સફાઈ કરીને કેટલું મજા આવતું હતું ને ફરી આપણા પ્રાર્થના થ તા તા એના પછી અમે ક્લાસરૂૂમમાં જતા રહેતા પ્રાર્થના પ્રાર્થના થઈને તો તમને હા તમને કઈ યાદ છે કે આપડે કેટલું મજા કરતાય
એ તો આપડે જ હતા પછી એ લોકો કેટલા ભતા એક બીજની ચોકલી જોતા આપણે પછી
લંચ નો ટાઈમ થ પછી આપ લચ કરતા જકી મસ્તી કરતા હતા
હા એ તો છે ને પછી આપડે ખબર છે કે બે વાગે આપ લંચ ન ટાઈમ થતું તો આપણે આપણે બધા મળીને ઘેરે આવતા લંચ કરવા માટે
હા એ તો એટલું સારું હતું તમેા રમતા હતા
તો આપ એક એક કલાક મળતા બે થી ત્રણ લંચ કરવા માટે ને આપડા બધા જ ઘેરે આવતા જમતા ફરી મસ્તી કરતા વાપ ફરીથી સ્કૂલ જતા રહેતા ને એટલું બધું યાદો આપણા લાઈફમાં એ સ્કૂલ ના બમાં બધું જ યાદો આપ આપણા જીવનમાં રહી ગઈ છે આજ એક ટાઈમ હોય કે સ્કૂલ માટે કે આપણા બધાને એજ ટાઈમ યાદ રહે કે અમે શું સ્કૂલમાં કરતા હતા હા ટવી રીતે આપણે એટલું બધું આપણા આપણા સ્કૂલ ના જેટલા સબ્જેક્ટ હતા એ એ સબ્જેક્ટ ના અલગ અલગ ટીચર હતા ને આપડા કેટલા કેટલી મસ્તી કરતા કે હા આજે મેથસ નો ક્લાસ છે હવે મેથસ નો સર આવશે ને હું તો હોમવર્ક નથી કરી કે હું આજ તો આજ ટાસ્ક કરવા જ ભૂલી ગઈ કે કેવી રીતે તે હોલ સર ને ચેક કરાવો સર શું કેશે કેટલું પીટાઈ થશે આપણા તો એ બધું યાદો તો એવું લાગે કે ફરીથી આવી જ જાય લાઈફ માં
બંને એ બધું થઈ ગયું શાળાનું કઈ યાદ જ એક એવી ચીજ હોય કે આપણે કછાડી કરીને જોઈ શકીએ
બાકી શાળામાં ભણવામાં એટલું જ સારું લાગતું
પછી આપડા કેટલા ફ્રેન્ડ હતા અમે એક બીજાના ઘેરે જતા ને કેટલું મસ્તી કરતા આપણા તમને ખબર કે હવે મારી બેેન કેહેતી હતી કે શાળા તો એકદમ છે ચેન્જ થઈ ગયું છે પ્રાર્થના હોલ ક્લાસ રૂંમ બાગ બગીચા બધું બધુ ચેન્જ થઈ ગયું છે તમે જતા ક્યારેક જાઓ તો જોવા જાવ કે
એવુ સારું બાકી છે બધું સારું થઈ ગયુ એવું લાગતી નથી કે સરકારી સ્કૂલ છે
તો કેટલું ડેવલપ આપડા સ્કૂલ થઇ ગયું છે મારી બેન કેતી હતી કે બધા જ ટીચર સર બધા જ ચેન્જ થઈ ગયા કોઈ કોઈ અમુક અમુક ટીચર છે જે હવે પણ છે ને બાકી બધા પ્રિન્સિપલ પ્રિન્સિપલ એ બધા તો ચેન્જસ થઈ ગયા છે એવું કેતી હતી તે
ત્યારે તુ શાળામાં આવીને જોજે કેટલું સારું સારું થઈ ગયું છે
તો પછી આપડા આપણા સ્કૂલમાં ફંક્શન જયારે થતા હતા ડાન્સ નું પછી બંધા જ કોમેડી વગેરે જેટલું જ થતું હતું આપણા સ્કૂલમાં કે કોમેડી થાય ને ડાન્સ એ બધું થાય એ એ એ ડાન્સ કરવામાં પણ અલગ જ મજા હતી ને કે આપણેે પ્રિપરેેશન કરીએે તો આપણેે સ્કૂલમાં જતા પ્રિપરેશન કરતા બધા ડાન્સ નો એ તારું એમ નથી આ સ્ટેપ નથી તારું મારું આ સ્ટેપ છે. અને તારું કઈક હજુ છે એ બધું આપણે કેટલા મસ્તી કરતા ડાન્સ કરીને
પ્રોગ્રામમાં ટ્રોફી મળતી કઈ ને કઈ વસ્તુ જ મળ પછી આપણે ઘેરે લઈ જ હતા મમ્મી પપ્પા બહૂ ખુંસ થતા
તો હવે તો આપણા જ લગ્ન થઈ ગયા અને પો પોતાની સાસરે હવે જતા રહ્યા અને હવે તો આપણા આપણા બાળકો સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે.
આપણા યાદથી તાજા થઈ જાય જતા તોબી
આપણા સ્કૂલના વિશે અમે એવું યાદો કરી એ મે એ લાઈફ દુબારા તો નથી મળતું બસ યાદ જ રહી ગયા છે આપણા જીવનને યાદ કરવા માટે હવે એ એ લાઈફ આપણા બાળકો જ જીતા હતા હવે જીએ ને કે સ્કૂલ જા આ એજ સ્કૂલ જાય ને અમે પછી એને છોડવા જઈએ ને એ બધું યાદ કરીને લાગે છે કે ફરી અમે સ્કૂલમાં જ જતા રહીએ એ ટાઈમ વાપસ આવી જાયને અમે ફરીથી ભણવા શરૂ કરી દઈએ આપણા બધા જ મિત્રોને મળીએ ને સર ને મળીએ આપડું એ ક્લાસરૂમની યાદે સ્કૂલ ની યાદે એ બધું કેટલું સારું હોય
આટલા દિવસ પછી આપડે જઈએ કોઈ દિવસ કોઈ કોઈ ફ્રેડ કેટલુ સારું લાગે વડીને ગીયા કરીએ સારું
હા હામે તો જતા રહીએ તો કોઈ ફ્રેન્ડ મળે તો કેટલું સારું લાગે કે હા હા એ એ ફ્રેન્ડ છે જે મારા ક્લાસમાં મારી જ સાથે ભણતી હતી જેમ કે હવે શું છે કે આપડે આપણા આપણા બાળકો ને કહીએ કે હા આ તો મે મારી ફ્રેન્ડ છે અમે બધા જ એક જ ક્લાસમાં એક જ સ્કૂલમાં ભણતા અને એક જ ઘેરની પાસે પણ એક જ રેતા
રેતા
હા તમને કયા સર હતા જે તમને ખુબ જ પ્રિય લાગતા કે એ સબ્જેક્ટ તમારું બહુ સારું છે ને સર આવશે તો હું તો ફટાફટ આન્સર ક્વેશ્ચન કરશે સર તો હું આન્સર કેવાની તમારું કયું એવું સબજેક્ટ હતું
મારું તો ગુજરાતી સબ્જેક્ટ બહુ સારું હતુ તે મારા અંકુર સર એ બો ગમતા હતા એ મને લાડ ભી બો કરતા હતા પછી ઘણા તો સારા વિશે હતા
તમને ખબર છે કે હવે તો સર રિટાયર થઈ ગયા છે.
હ એને તો નથી ખબર કારણ કે કેટલા દિવસ થય કે ગયા
સર રિટાયર થઈ ગયા એના માટે બહ અફસોસ થયો કે સર બોવ સાર હતા
બઉ સારા હતા એ તો આપડા જ એવું લાગતું કે અમે તો એવા સર ને અમે તો પિતા સમાજ સમજતા હતા કે સર તો આટલો એલું બધું અમને લાડ લડાવે છે અને એટલું સમજાવે છે એક એક ટોપિક એવા રીતે સમજાતા હતા કે આપણે એક જ વારમાં બધું જ સમજ આવી જતા હતો
સર ભણતા બી આવેલી છે કોી વા એમ જ નથી કઈ રતા હસતા હસતા કઈ રમતા રમતા ક કેવી રીતે કેવાનું એને ખર હતું કે આપણે બાળકોને કેવી રીતે ભણવું જોઈએ
એ
સારા રીતે પણ આવતા સર
ચાલો બેન આ છે આપણા થી સ્કૂલ ના વિશે વાતો કરીને મને ને ખુબ જ આનંદ થયું કે તમને પણ યાદ છે કે આટલું બધું સમય આપડા સાથે નીકળતા હતા તો તમને આભાર કે તમે આટલોું બધો સમય કાઢીને સ્કૂલ વિશે વાતો કરી
તમારો બી ખુબ ખુબ આભાર છે તમે બી અમારા માટે રી યાદગ્યા કટલું સારું હતું